હલો હલો
હેલો
હા હા આવે છે આવે છે
ઓકે
શું
ઓકે
હા હ તો શું ક જશેને ભાઈ વાત કરીએ.
એર
હ ચ મે ટ્રીપ વારું જ કેવામાં ગેલા હતા તે.
હા ત્યાં જતો ગણેશ માઉન્ટ એવું.
ગણેશ વોટરફોલ એવું નામ છે એનું.
હા મે જોયું તું બરમાં જ છે.
છો.
મેં ગૂગલમાં સર્ચ કરીને જોયું છું.
હમ. યાર પણ એટલો કંટા છોપરી ટી એટલા આવેલા ને યાર ક આખી મજા બગાલા હોય એ પાછું શું કરે ખબર ત્યાં બધું તપેલા ને બધું લઈને જવા કે ત્યાં જ બનાવે મેગી ને એવું બધો પછ કચરો તાજ લાગ જાય પા એટલું ગંદું કરી જાય બધું.
એટિકસ.
હમ. એમ જગા બઉ મસ્ત એકદમ ખુલ્લી ઓપન પ્લેસ એટલે બહ ગણી એમ સ્પેસ બી બ પણ પબ્લિક એટલું ગણવાલું ને જામ બધું કચરો તાન લખી જાય પ્લાસ્ટિકની બોટલને પેકેટ ના બધુ.
આમ ભી વલસાડમાં બધા બઉ છતરી વ છેાય.
હા છે છીલ ન તે સાઈડ ધરમપુર સાઈ ધરમપુર સાઈડ કેવું ત બજુધમ આમ એ ઉપર વાહ્યા ગ એટલે હવે એમ એટલે. કાન્ડ ઓફ છપરી ટાઈપ ના એમ છપરી નહી કેહેવાય લોકો મતલબ એ રીતના જ લોકો એમ બાજુ એ એમ ડવલપ એટલ નહી એમ એમ. તો તેવી રીતના
હા એટલે જ તો કીધું મારી ફ્રેન્ડ હતી. રે બી એવી થોડી થોડી હતી પણ અમે સુધારી ગીધી હતી.
હા. મતલબ એ રીતેમ છોપરી તોવું બધા જ જોવા મળી છે પણ તો હવે. ડિપેન્ડ કરે.
એ તો અહિયાં ભી જોવા જએ.
હમ તેજ તો અરે યાર કસર થ ને જગા બહુ મસ હતી. હાર મને લોકો ઉટા તે નહ ગય કંટાર આવે. લોકોને જોઈ ને મા મડ ઓફ થઈ ગયા પેલા શું.
એક મન સ બોલ તુ.
હા એટલે.
તમે નહી કતી હતી.
હા હા મેં ઘર મને ગયા એટલે મેં ચુપ થઈ ગયા.
મારા ભાઈનેેખું છું.
ઓકે ઓકે હવે એમાં પેલા શુંધીધ પણ અમે પેલાને જે અમારી સાથે અમે ત્રણ જણા ગેલાા અમે પાછા બપોરે અમે ખાવાનું ખાધું અચાનક અચાનક જ ફ્રેડ જાય એટલે પછી તરર તૈયાર થઈ ગયા. ગાડી જને બુછી ન કેરા. એને બી અમારા અહીંથી નજીક જ છે.
બરોબર.
મે બી જો ધરમપુર ધરમપુર થી બી એટલે લગભગ છે ને વીસ પચીસ કિલોમીટર હશે.
હમ.
કલાક નો રસ્તા મન તો
ઓકે.
હ સો અમ એ એલે પછી છેને અમે એમ બે ત્રણ જણા નીકળી ગયા હે એમ તરત જ પ્લેન બનાઈ ગેયલો અ બેહેલા જાવાના એમને નીકળી ગયા પછી પેલા એ દોસ્તો ને પાછમ એક્ઝેટ યાદ ની એબી પેલા વોટ્સએપ પે લાગેલો એટલે યાદ ની મને અમે પેલા ગ્યા ને અમે વણાંકનું વળવા નું રઈ ગ્યા પણ અમે ત્યાં જ નીકળી ગયા ને તા બી અમે હુ અમે ડુંગર છે ને કેવુ છે ખબર છે પર્વત છે ને તેમાં ખો વી ડબલુ શેપ ના છે એમ જે પહેલી એમ સ્પેસ એમ ગેપ હતી ને અંદર તે સાઈડમાં ગ્યા કરેલા ને ત્યા પછી શું અમને ત્યાં વોટરફોલ દેખાયો હે એમ દૂર થી જેમ એક જગ્યા પડતો હતો એટલે પછી અમે કર્યું કે આ જ હશે એમ પેલા બી આજ છે એમ કે પછી તાં લાગીને ગ્યા ગમે તેમ ઉપર પથરા પરથી ચડી ચડીને ત્યાંથી બી વ્યુ તો બઉ મસ્ત હતું પછી ત્યાં પણ એકદમ એડવેન્ચર હો કે એકદમ હાઈ કિંગ વાલુ વાયબ એકદમ મુશ્કેલ એકદમ ચડવાનું ગમેતમ ચયડા ને જરાક એમ વ્યુ જોયું. એમ પાણી બી સારું હતું એમ ઠીકઠાક હતું એમ પણ એમ જંગલ બહુ એકમ ઓપન સ્પેસ ની હતી
હમ્મ.
તાથી પછી એક કાકી જોકે અમને મયલી એને કીધું કે આ નથી એમગી બીજો ત તઈ સાઈડ છે એમ અમે ચો આટલા લગીને આવ તો હવે જો જાએ એમ ત્યાંથી પછી ઉતરી ને તરત પછી ત્યાં ગયા ગણેશ વોટરફોર તે પછી એકદમ ખાલી પેલે એમ આખી પર્વતમાળા જ એવી એની એમ એની બીજી જ સાઈડ ગણેશ ધોધ એમ એ રીતે. લોછતા ગ્યા ને પેલા જ ગાડી જો ને માર તો મૂળ ઓફ થઈ ગ્યો મે ગાડી એટલી બધી મૂકેલી ને ને પાસ સુરત વાળા બહુ આ કે એમ સુરત થી સ્પેશિયલ આવે વિચાર કે ને એટલા દૂરથી ફરવા માટે, હા સુરત વાળા બોહ પબ્લિક જોઈ ને દમણ જોઈ પછી વિલ્સન હિલ છે ગમે તા જોય ને ત સુરત વાળા આ હોય જ મતલબ તને બધે જ મળી રહે ફરવામાં
પીરે તો આરત
બવ હસુ આવતું તુને એ લોકો પછી અમે ગીયા આઘે પાર્કિંગ વાલુ એક હતું તો ત્યા અમે પેલા અંદર ગ્યા એટલે માં એકદમ સરખા એમ કોઈની પ્રોપર્ટી બી એકદમ લાઈક લોકલ એરિયા કેવાય એટલે કે એમ જંગલ વાય એમ તો બી એમ પાર્કિંગ ના ચાર્જ લેતા હોત તો પછી અમે કીધું અંદર પેલા તો લઈ ગયા પછી એમ કે પાર્કિંગ ના ત્રીસ રૂપિયા ની મૂકવાન નહીં હે તરણ બાર કાઢ બાર જ થોડીકઈ આગળ જઈને મૂકી આયવા અમે પછી ત્યાંથી પછી એમ જ ગયા તા જ પાછું એક આખું ફેમિલી હશે એમ પોવિલમાં આવેલા હશે એમ બહુ ગણા સાત આઠ જણા બધા એમ ટિફિન ને બધું નાસ્ કલીને બેહેલા એમ સર્કલ માં ઝાડ ની છે જ્યાં મારા વાયબી પાછા છોકરા ભી હ સાથે એટલે તે લોકો પાસા નવા લાગલા ત્યાંથી એમ કે નલી રિવર જેવી જાય ને એમ એમાં બોહ વરે પછી હમ્મ આમ પેલા બહાર થી તો ગાડી જોય એટલે ખબર તો પડી ગઈ વધારે પહિ ઉપર ગઈ ને તો જોયું તો આય હાય એટલું પબ્લિક ને મારે તો મુળ જ ઓફ થઈ ગયું આખું
તો તે ફોટોસ પડ્યા એમાં તો કોઈ મતલબ કોઈ નહી દેખાત પબ્લિક મતલબ તો ફોટોસમાં આવે તો ખરી ને કે રિમુવ કરી દીધા
ની કોઈ નઈ એમ લે એટલે એટલે જગ્યા મતલબ ની પબ્લિક ની હોય તે તે રીતે પાલલા ફોટા શું
અરે તમે વિચાર મારા છે
હમ હમ
એ આ બાજુ થી જા
ત એટલે પબ્લિક તો ઘણું હતું પણ અમે ફોટા એમ નીચે ઉતરી ને પાળેલા પછી એક ફોટો ઉપર થઈ જ છે પણ એમ ત્યાં આગળ એમ એટલે પબ્લિક પાછળ ગયો હતું તે સાઈઝ નો ફોટો નથી એમ તને સ્નેપ મોકલાયો છે મે જોજે તો તેમાં છે પબ્લિક
પબ્લિક
શું
આટલી બધી
અવાજ તારો બહ કટ થાય છે.
કુંહુ છું કે બધી પબ્લિક વચ્ચે ટી શર્ટ કાઢીને ફોટો વાળતા તને શરમ ના આવે
અરે તોમાં હું યરે ત્યાં જે વોટરફોલમાં જે નાવા બધા નાય કે ની એમ તા એમ કે પાણી પડે ને કેયા એમ એક જગમ ખાડો જેવો છે એમ એટલે બધા બો નાયે ત્યાં તો એમ જો ટીસટ અ ટી શર્ટ કાઢીને નાતા હતા ને એમાં એટલે શું સરમ લાગવાની એટલે અમે પછી તે ફોટો નીચે આવીને હું પાડેલો અરે એમાં શું જોયું એટલે લાઈક અમે તો એટલેમ તા પબ્લિકમાં ટી શર્ટ તો તા પબ્લિકમાં જો મેં કાડેલી ટી શર્ટ એમ ટીશર્ટ કાઢીને જ નાયલો મેં બી તા નાયલો પેલા નવાની ઈચ્છા તો નહતી પણ મારો ફ્રેન્ડ કુદી પયડો એટલે પછી મે બી ટી શર્ટ કાઢીને કૂદી પયડો નાહવા હારુ.
છી યાર છપરી સ્પોટેડ
એ એ માં હું છોપરી આવું અરે
બસ વલસાડ વારા બધા છપરી હોય હે
અચ્છાચા એમાં અમે નથી છપરી તું જ છપરી હશે અરે એમાં તો છપરી વાળુ કઈ એમાં તો કઈ છપરી આવે જ ની મતલબ ટી શર્ટ કાડે એમાં હું જે એટલે ટી શર્ટને કાર્ડને જ નાવાનો કે નહીં એમજ થોડી નાવાનો ડાયરેક્ટ કપડા સાથે પેન્ટ પહેરેલું હતું જોવું
એ
હે
કઈ ની
કઈ ની હું ક્યાં કંઈ બોલી
ત્યાં પછી એટલેમ વોટરફોલમ હતો એમ એટલેમ એમ જરણાવ એમ નીચે એમ ડાયરેક્ટ પથ્થર પરથી પાણી પડે ને તા થોડીક વાર એમ બેયસા હોય એટલી જોરમાં પાણી તો લાગે જેવું ને માથા પર પછી જ્યારે મે તડત જ એક ડુબકી માને બાર નીકળી કે પબ્લિક ગણું હતું એટલે પછી કંટાળો આવે જેમાં તો મસ્ત નીચે આવી ગયો ને જગ્યા બેહયો શાંતિ થી પેલા ને બહુ નાવાનો સોંખ હતો મારા ફ્રેન્ડ ને એ ગણી વાર નાયો.
એ ઘરે ની વા
ટી શર્ટ તો એટલે યાર એમાં હું યાર ટી શર્ટ પેરે છોપરી કેવી રીતના થે જાય તે મનાતા હમજ ની પડે.
અ તેવાણ આગળ
તારો અવાજ બહુ કટ થાય છે યાર જોને કાંઈ બેહેલી છે તું
મમ્મી કાનો ગયો અએને મોકલ નહી તો અરે હા એનું ખુલી ગયું એટલે એને મોકલ
હલો
હા અરે હું ઘરે છું ને તો આવું બધું હંગામ બધા કઈ કરે છે.
શું.
અરે એમ તો એટલે.
હા હા એ તો ખબર પ ર મને ત પછી જર અમે એમ જ ગયાયા ત્યા પછી આવ્યા ગયા. ને પછી એ થ હશે ને વોટરફોલ એટલે એમ બધી જ ભારથી પાણી પત એટ થોડું પાણી આવતું હતું તો ત્યાં લાઈક મે સ્લીપ માર જતો હતોને એટલું રિસ્ક કીને ના જો સ્પમાંઈ રહ ડારેક્ટ પતિ જ જાય કેલ બચાય નહી તેવું કામ બહુ રિસ્કી છે જવાનું એમ.
થોડીક જ એક જગ્યા હતી મેં પછી હું ધ્યાન પણ મારા હું ફોન પણ ધ્યાન હતું. એટલે પછી જગ સ્લીપ મારી ગયો પણ મારા પેલા ફ્રેન્ડે મને પકડી લીધો બેઠો નીચે જ
અ તે ઓલામાં છે ને પોસ્ટમાં પણ.
શું.
હા થર્ડ કે ફોર્થ નંબરની પોસ્ટ છે તો પડી ગયો.
હા નઈ તે નઈ તેજ નહ તેજ તો એટલે પેલું છે. હા એટલે લઈ ગી તો પથ્થર બઉ ઉભરેે હતા એટું ક પેલું એ મતલબ અમે જે જાતા હતા. ત્યારે એવું થયું એટલેતલબ એટલ કઈ પેલું જરા ખાલી સ્લી મારી ગ એલું
એટ સારા ના તારા ફ્રેન્ડ વચ્ચે બ સારી કે છે.
શું.
તારા અને તારા ફ્રેન્ડ વચ્ચે બ સારી કેમિસ્ટ્રી હશે એટલે તને બચાઈ લીધો.
અરે બચે લીધે એટલે આગળ ચાલ મેં એની પાછળ આવ્યો એટલેમ બુસ રિસ્કયુ એટલે અમે ધીમે ધીમે જતા હતા એટલે પછ એટલે એલું એ ડરેક પડી ગયાું ન ખા એમ સ્લીપ મા આવ્યું એમ. જેક બેલેન્સ એમ ભે થઈ ગયો ભાલી એમ.
અરે યાર તુ જોબસ ન સમજતો.
અરે નહી સમજ પતા યાર એટલે આ હવે આ ન હવે મે શું કેમુંને એમાં શું જોયોરે
યાર એના માટે છે બધા બોલીવુડ ના મવી જોવા મળ બધા.
હમ્મ. જોમ એટ અલગ છેરા કર એટલે મને ન એટલે.
હમ્મ હમ્મ હમ્મ ઇટ્સ ઓકે ઇટ્સ ઓકે.
હમ્મ.
ઇટસ ઓકે.
હમ ઓકેક હશેની જો બહ મજા આવી પણ.
મેં તો સો રહી થી.
છો.
હું તો સુતી તી.
હમ્મ. હ પછી ક પાછા રસ્તા એટલા બાર ને પાછ આપડે જે પેલું એમ જે ણનું જે. પાણી આવે ને જાય ને નદી જેવી. એકદમ કાશ્મીર માં પેલું હોય ને તેવું જ સીન લાગે હ એકદમ તો વિચારમાં જ પડી જ તને.
તો એ બહુ મોટું ઝરનું નતું તો મતલબ ઉનાળામાં તો એ સુકાઈ જતું.
હા હા શું ખાઈ જાય હમણાં બી બહુ છું પાણી. હા નાાલુ જ છે બીજા ભી ઘણા છે બ એટલે. એટલા મોટા મોટા નહને બહુ મોટું બહુ ઘણું પાણી આવતું તેવા નથી એમ નલ નલ જ છે.
એટલે જ તો મેં કીધું આ ચોમાસાોમાસા સારો ર હશે તો ઉનાળાવા તો શું થ જાય.
માં જવું બોલો પણ ચોમાસામાંસ્કી બહુ ગ ની. ચડવાનું એટલે એકદમ એમ દાડ જેવી રેય ને પેલી પર્વત ની તેના પરથી એમ જવાનું એમ.
એઈ ની તારે તારા ફ્રેન્ડને લઈ જવાનું.
તોસું થાહે તો મતલબ.
એટલે રીક્સ બી છે
કુછ ભી મતલબ ઇસ્મે હાં
રેસ્ક્યુ કરશે
હા એજ કે જે એટલે કેએવુપડી નથી એલો યાર તો બહું સમજે
ઓ તારી ચ બાર મિનિટ થઇ જવાદે કટ કરીયે પછી
ઓકે ઓકે.
હમ